હલો,
શું તમને મારો અવાજ સારી રીતે આવી રહ્યો છે,
હા, આવી રહ્યો છે.
કેમ છો મિત્રો તમે,
હા, હું મજામાં જ છું.
હમ્મ, હાલે શું કરો છો, તમે ફ્રી જ છો.
હા, અત્યારે હું ફ્રી જ છું, જમવાનું અમારું થઇ ગયું ને હવે, બેસેલો સોફી
અચ્છા અચ્છા તમે જમ્યા આવ્યાનો કેવું હતું આજ નું જમવામ,
એમ તો અમે હાલમાં હોસ્ટેલમાં રહું છું, એટલે પણ આજે અમારી હોસ સ્ટેલ માં ફીસ હટી એટલે જમવાનું સારું હતું,
અચ્છા અરછા એટલે આજનું જમવાનું સારું થયું એમને,
હ
તો અ આજે આપણે થોડુંક એવા વિષય પર વાત કરીએ જે અ ભારત દેશમાં હ એમ કેહેવાય ને કે મૃત્યુદર માં સૌથી વધારે અગત્યનો ફાળો હોય છે તો તે અ આપડે અકસ્માતો રોડ અકસ્માતો નો હોય છે, અ જેમાં ઘણા એવા લોકો પોતાનો જીવ પણ ગુમાવી દેઉ છે, અને ઘણા એવા લોકો પોતાના હાથ પગ કા તો કોઈ પણ શરીરનો ભાગ ગુમાવી દેતા હોય છે, જેના કારણે અ ઘણા બધા એવા પરિવારો તેમજ ઘણા બધા હ લોકો પોતે પોતાનું જે અમૂલ્ય પાર્ટ હોય છે પોતાના શરીર નો એ ગુમાવી દેતા હોય છે. ને આ થવાનું કારણ પણ એક અ જાગૃતતાના અભાવના કારણે કહી શકીએ આપણને કારણ કે ઘણા બધા એવા નિયમો હોય છે, એ આપડા ભારત દેશમાં ચાલતા હોય છે, અને બધા લોકોને મોટા ભાગે ખબર જ હોય છે, પણ કોઈ એને અ પાલન કરવા માંગતો નથી જેના કારણે ઘણા બધાએ એવા અકસ્માતો થતા હોય છે, અને મોટા ભાગના અકસ્માતો જે થતા હોય છે. જે ઓવર સ્પીડીંગ અને અહ હાઈવેસ પર જેમ કે લેન બીજાને લેન ના ગલત ઓવરટેક ના કારણે થતા હોય છે. અને એમાં ઘણા બધા લોકો એવા પોતાના જીવ ગુમાવતા હોય છે. અહ આપણે જાણીએ જ છે કે ઘણા બધા એવા ભારતમાં અહ ડ્રાઈવિંગને લઈને ઘણા બધા એવા નિયમો પણ હોય છે, જેમાં હોય છે. કે આપણે પોતાની સાઈટ જો આપણે હાઈવે પર હોઈએ, તો આપણે પોતાની લેનમાં રહીને અહ આપણેે જમણી બાજથી ઓવરટેક મારવું જોઈએ અને ઘણા એવા ચિહનો પણ પાડ્યા હોય છે, ત્યાં અહ ઘણા એવા રોડ પર અહ સ્પીડ લિમિટ પણ લખેલી હોય છે, જેને આજે આપણે ભારત દેશમાં મોટા ભાગે કોઈ લોકો ધ્યાનમાં દેતા નથી, તો એના કારણે પણ અકસ્માતો થતા હોય છે. અને
સાથે એવા ઘણા એવા ચિહ્નો ઝેબ્રા કોર્સિંગ જ્યાં અહ રાહદારીઓને પોતાનો રસ્તો પસાર કરવા માટે સમય આપવામાં આવે છે એનો પણ આપડે ભારત દેશમાં પાલન થતું નથી અને ઘણા ઘણી એવી જગ્યાએ એવું પણ થતું હોય છે, જયારે કોઈ ઝિબ્રા ક્રોસિંગ પર રોડ ક્રોસ કરતો હોય ને સામેથી કોઈ ફૂલ સ્પીડે, ઓવર સ્પીડંગ ગાડી આવતી હોય છે, અને અહ અકસ્માત સર્જાતો હોય છે. અહ સિટીની અંદર જોઈએ તો આપણે ઘણા બધા એવા ટ્રાફિકસ સિગ્નલ્સો પણ લગાવવામાં આવે છે, ટ્રાફિક રૂલ્સ પણ હોય છે. અહ જેમાં લાલ લાલ, પીડી અને લીલી લાઈટ એમ કરને અહ મૂકવામાં આવે છે, જેમાં લાલ લાલ જે લાઈટ હોય છે એનો અર્થ થાય છે કે ઉભા રહેવું અને જે પીળી લાઈટ હોય છે, એનો અર્થ થાય છે કે હવે તમે તમારું સાધન કા તો કોઈ પણ વાહન ચાલુ કરી શકો અને ત્યારબાદ ગ્રીન સિગ્નલ જે હોય છે, એનો મિનિંગ થાય છે કે તમે હવે રોડ ક્રોસ કરી શકો છો કે તમે અહી તમારા લેન અહ રોડ માંથી આગળ જઈ શકો છો. તો ઘણા બધા લોકોને એ ખબર હોવા છતાં અહ હા, આ પ્રકારના અકસ્માતો સર્જાતા હોય છે અને અહ ઘણી વખત અહ ઘણા એવા મોટા પણ અકસ્માતો સર્જાતા હોય છે, જેમાં અહ ટ્રકો ટ્રકો અને બસો નો પણ સમાવેશ થાય છે, જેમાં ઘણા બધા એવા અહ જેમ એ લોકો ધારો કે કોઈ અહ કરિયાણા વાળો ટ્રક હોય અને એનો એક્સિડેન્ટ થાય કા તો કોઈ અહ ખાતરો વાળું કે રાસાયણિક કોઈ એવા વસ્તુ લઈ જતા હોય ટ્રકો, એ લોકનો એવાનું પણ એક્સિડન્ટ થાય. એને અહ એમાં ઘણો એવું અ વસ્તુઓનો પણ બગાડ થતો હોય છે, સાથે સાથે અ મોટા સાધન હોવાના કારણે ઘણો બધો ખર્ચો પણ એમાં આવી જાય અ આવી શકે. અને એવીજ રીતે આપણે વાત કરીએ તો ગામડામાં પણ એવું અ ઘણો પ્રકારના ઘણી બધી રીતે એક્સિડન્ટ થતા હોય છે જેમાં જેમાં પણ લોકોની જાગૃતતા પહેલા આવે છે જેમાં કોઈ મતલબ બધાને ખબર હોવા છતાં એ લોકો જ જાગૃત ના છે અને ઘણા એવા પહાડો વિસ્તારો કે અ ટેકરા વાળા વિસ્તારોમાં પણ બ્રેક ફેલ થઈ જવાના કારણે પણ એવા અકસ્માતો જ થતા હોય છે તો શું તમને અ કોઈ એવું અકસ્માત તયા જ છે જેમાં અ જે જેમાં નિયમોનું પાલન ના થયું હોય ને તમે જોયું હોય એ
એમ નિયમો ના પાલન ના કારણે એમ તો હું મતલબ પ્રત્યક્ષ જોયું હોય એવું મારા નજરમાં નહીિ બન્યું આજ સુધી પણ તમે તો ઘણા બધા કારણો કીધા અકસ્માત માત્રમાં હું પણ એક બે કારણો એડ કરવા માંગુ છું જેમ કે અ આપણા અહીંયા ઇન્ડિયામાં જોઈએ તો સરકાર દ્વારા જે રોડ બનાવવામાં આવે છે એ પણ ખાસ કરીને ચોમાસાની જન્માં એમાં ખાડા પડી જતા હોય છે જેના કારણે પણ ઘણા બધા અકસ્મસ્માતો થતા હોય છે કારણ કે રાતના અંધારામાં અમુક વાર ખાડાઓ દેખાતા ન હોય ને વધારે સ્પીડમાં જો ગાડી હોય એના કારણે પણ અકસ્માત થતો હોય છે તો આ એક સરકારની પણ ભૂલ હોય છે બાબતે ને બીજું જોઈએ તો આપડા ઇન્ડિયામાં ડ્રાઈવિંગ લાાયસન્સ વગર ઘણા બધા વ્યક્તિઓ ગાડી ચલાવતા હોય કે જેના કારણે વગર કામની ઓવર સ્પીડિંગ કરતા હોય છે અને ગમે ત ગમે તે લેનમાં જતા હોય છે એના કારણે પણ ઘણા બધા અકસ્માતો થતા હોય છે તો આ જેમ આપે જોઈએ દુબઈ જેવા દેશોમાં જ્યાં રોડ એકદમ એક ખુબ જ સારી રીતના હોય છે મોટા મોટા રોડ હોય છે ખુલ્લો રસ્તો હોય છે તો બીજા દેશોમાં આપણેે એટલું બધું અકસ્માતનુંું પ્રમાણ જોવા મળતું નથી જયારે ઈન્ડિયામાં રોડની પરિસ્થિતિ પણ તેવી જ હોય છે એના કારણે પણ ઘણા બધા અકસ્માતો સર્જાતા હોય છે એના વિશે તમે કઈ કેવા માંગો છો
ખુબ જ સરસ મિત્રો તમે અ આ જેવી રોડ અકસ્માત છે એ જે મેન પોઈન્ટ ની તમે ખુબ જ સરસ એવી માહિતી પણ આપ હું પણ હવે એના પર જવાનું હતું કે જે મોટા ભાગના અકસ્માતો થતા હોય છે એમાં માત્ર લોકોની જાગૃતતા ના હોવાના કારણે એ કારણ ના હોઈ શકે એમાં ગવર્મેન્ટ ન પણ થોડો ઘણા એ વધો હોય છે જેમાં લોકો જે રોડ બનાવતા હોય છે એ સરખો ના હોય ખાતો અ ખાડા ખાડા ખફ જવાળ હોય છે અને દર ચોમાસામાં પાછું આપડે જોઈ શકીએ છીએ કે ભારત દેશના રસ્તા કેવા થતા હોય જતા થઈ જતા હોય છે અને સાથે સાથે જે રીતે તમે વાત કરી કે અ અંધાર હોય છે રાત્રે સ્ટ્રીટ લાાઈટ નો અભાવ હોય છે અને મોટા ભાગે ગામડાઓમાં તો સ્ટ્રીટ લાાઈટ હોતી જ નથી જેના કારણે અ લોકોને રાતના ટાઈમ ના ઘણી એવી મુશ્કેલીઓ પણ થતી હોય છે અને ખાસ કરીને મોટા ભાગે ચોમાસામાં એવી અ ખુબ જ એવી કપરી પરસ્ હોય છે લોકોને પરિવહન માટે પણ તેમાં પણ અકસ્માતો થતા હોય છે હા અવે ઘણી વાર ઘણી બધી બધા જ અકસ્માતો અકસ્માતોમાં આપણે હ લોકોની જાગૃકતા નો અભાવ ના હોય એવું ના કહી શકે થોડીક જગ્યાએ આપણે ગવર્મેન્ટ પણ ગવર્મેન્ટ નો પણ આપણે વાંધ ટાઢી શકીએ કારણ કે જે રોડ સેફ્ટી છે એમાં ગવર્મેન્ટ નો પણ સૌથી મોટો ફાળો હોય છે હ ઘણી બધી ઘણા બધા રોડ એવા બનાવા જોયું કે જેના કારણે હ લોકો રાત્રે અને દિવસો સારી રીતે મુસાફરી કરી શકે સરખા એવા ટ્રાફિક હ સિગ્નલસો લગાવવા જોઈએ અને સ્ટ્રિક્ટ રીતે લોકો એનું પાલન કરે એવી અ કોઈ એવો કોઈ નિયમ એ લોકો એ લાગુ કરવા દઈ જો કે હાલે અ ઘણા બધા ભારત દેશની વાત કરીએ તો ઘણા બધા રસ્તા પર હવે કેમેરા અને ટ્રાફિક સિગ્નલો લાગી ગયા છે અને જેમાં અ આપણે જોઈએ તો કોઈ પણ એવી ગાડી હોય કા તો કોઈ પણ એવું વાહન હોય જે ઓવર સ્પીડિંગ કરતું હોય કા તો ખોટી રીતે ઓવરટેક કરતું હોય તો એના માટે હ અમુક એવા હાઈવેસ હોય કે એવા મોટા રોડ હોય જ્યાં સિટી એરિયા છે જ્યાં કેમેરા લગાવેલા હોય છે અને અ ઓટોમેટિક ઓનલાઈન એલો ન જે ચલાન હોય એ કપવામાં આવે છે તો એવી રીતે ધીરે ધીરે ભારત દેશ આજે ભારત રોડ સેફ્ટી માં પણ કામ કરી રહ્યું છે પણ હજી એને અ આખા વિસ્તારમાં લાવવા માટે ઘણા એવોર્ડ સમય પણ લાગી શકે છે અને જો લોકો સાથ આપે તો સારી રીતે અ સારી રીતે એને આપણે પાલન કરી શકીએ અને પોતાનો જીવન બચાવી શકીએ આપને શું લાગે છે કે રોડ સેફ્ટી કેટલી જરૂરી છે
તો તમે જે રોડ સેફ્ટી વિશે વાતો કરીએ બધી બરાબર જ છે અને રોડ સેફ્ટી ખૂબ જ જરૂરી છે કારણ કે આજના સમયમાં ઘણા બધા વાહનો દરેક વ્યક્તિ પાસે પોતાનું વાહન હોય છે એના કારણે રોડ સેફ્ટી ખુબ જ જરૂરી છે
અચ્છા તમને મારી ઇન્ફોર્મેશન કેવી લાગી છે રોડ સેફ્ટી વિશે જે મે વાત કરીશ તમને કેવી લાગી તમને ઉપયોગી લાગે ખરી
હા તમે જે વાત કરી એના દ્વારા મને ખુબ જ બધી વાતો જાણવા મળી અને જે રોડ વિશે આપણા ઈન્ડિયામાં જે રોડની કન્ડિશન છે એના વિશે પણ ઘણી બધી માહિતી મળી
અચ્છા તો તમે સારી રીતે મારા એવા ટોપિક ને સમજ્યા તે બદલ હું તમારો ખબ ખુબ આભાર માનો છું અને મારી જે ટોપિક છેને હું અહી અંત આપું છું તો આપનો હું ખુબ ખુબ આભાર માનું છું.
હા તમારો પણ ખુબ ખુબ આભાર.
ચાલો મિત્ર મારીએ તો.
હા.